હલો.
હેલો.
કેમ છો બેન.
મજામાં છું તમે કેમ છો.
હા હું પણ મજામાં છું. આજે આપડણે કઈ વિશે વાત કરવીશ.
શું કરી્યા છો તમે.
મને તો અ ચાય બનાવી રહ્યા હા ઓર તમને શું કર્યા.
બસ મેં તો બસ તમારે સ વાત કરી રહ્યું છું.
એ જે ની આજની સમયમાં મહિલા. શિક્ષા થી પરિવારો સમાજની વિકાસ થાય છે ને.
હા સાચી વાત કહો છતા મેમ. ક આજના સમયમાં શિક્ષા પ્રણાલીમાં.
કે આજના સમયમાં શિક્ષા પ્રણાલીમાં કોઈ બદલાવ આવ્યા છે.
આવ્યા છે. સાચી વાત ક સોતા મેં ડિજિટલ ક્લાસ. સ્માર્ટ સ્સ્કૂલ લડકિયા માટે વિશેષ સ્લો સ્કોલરશિપ પણ બી. ખૂબ જ પણ ગામમાં કંઈને કંઈ સમસ્યાશે એના.
હેલો.
હા હેલો.
આપકી આવાજ ન આ રહી હ
છે. મેરી આવાજ આ રહી અભી હેલો.
હા હા આ બાર.
હા હા. તો સહી કહે છે કે ગુજરાત સરકારની એક બેટી બચાવો બે. ટી પડાવો જેવી યોજના ચલાવે છે.
એકદમ સાચું થયું. એ જે સ બેટીને પડાવણું એ જે બેટીનું સફળ વેણું. હ આજના જમાનામાં ખૂબ જરૂરી છે.
પણ શિક્ષા પ્રણાલીમાં ગુણવત્તા વધારે તે જરૂરી છે.
એકદમ સાચું થયું. એ જે શિક્ષા શિક્ષા પ્રણાલીમાં. એ જે નયો નયો લેંગ્વેજ લાવે છે એ જે સીબીએસઇ. અ તમે નઈ લેંગ્વેજ લઈતી જે ફ્રેન્ચ જર્મની. એ જે નરી લેંગ્વેજ. લ તે તે હેલ્પ કરે એમ્પ્લોયમેન્ટ મે.
બિલકુલ સાચી વાત કહો છો તમે સિર્પ પાસ થવું ને સચ્ચી જ્ઞાન મોકલવું જોઈએ તો લડકીને વૈજ્ઞાન. ટેકનોલોજી ઓર વકેશન કોર્સમાં ભી બાવે. આપવું જોઈએ.
હા બેન એકદમ સાચી વાત થઈ એ. એ જે વિજ્ઞાનમાં એ જે અહ વે શિક્ષા પ્રણાલી નો સુધાર કરે છે, તે પઢાઈ મે ખુબ મદદ કરે છે. એ જે વિજ્ઞાન લઈન એ જે ડોક્ટર બણે છે, એ જે સાયન્ટિસ્ટ બણે છે, એ જે ટેક ટેકનોલોજી લઈને એ જે ન્જિનિયર બણે છે, ઔર ખુબ આગે જાય છે. એ જે વોકેશનલ
ઓરમ બળી જાય છે.
બિલકુલ સાચી વાત કહો સો તમે. ઓર આજની શિક્ષા પ્રણાલીમાં ઓનલાઈન શિક્ષાની સુવિધા અહ બહુ છે.
તમે શ
તમને શું લાગે? હા મને પણ લાગે છે કી ઓનલાઈન શિક્ષા પ્રણાલી ઘણી વધી રહી છે. મારી અવાજ હેલો.
હા, હા, હા.
મારી અવાજ આઈ રહી હે તમે બેન?
હા, હા, અબ બાર આઈ રી હે, પણ પેલા નથી આઈ રી.
હા તો જેમી જેનીથી ઘર બેઠા પણ ઘણી શંકાએ છે. પણ કઈ જગ્યા મોબાઈલ ઓર ઇન્ટરનેટ ની કમી છે ના?
એકદમ સાચું થયું. એ જે હર જગાના મોબાઈલો ઇન્ટરનેટ નથી હોય, એ જે કુછ ન કુછ જગા પે હી ઇન્ટરનેટ ઔર મોબાાઈલ હોય છે. એ જે ગાંવમાં એ જે ગુજરાત મે ગાંવમાં નથી હોય છે, એ જે એસા ઈલાકા જે ડેવલપની છે, ઇન્ટરનેટની સુવિધા નહીં હોય છે. એ જે બચ્ચા ને અમ્મ શિક્ષામાં મદદ ભી નહીં મલે છે.
બિલકુલ સાચી વાત કહો તમે બેન. કી મહિલા શિક્ષા થી સ્ત્રી આત્મનિર્ભર બને છે ના
એકદમ સાચું થયું બેન. એ જે આર્થિક રીતે મજબૂત બને એ જે મુકામ હાજિલ ક મુકામ હાજિલ કરે. એ જે જો બનું બન્નું છાવે. જે બેટી વોહ બને છે, એ જે શિક્ષા પ્રાપ્ત કરાનું.
બિલકુલ સાચી વાત કહો તમે બેન. તમે કોનસી ક્લાસ મે ભણી રહ્યા છો તમે?
હમ્મ-હમ્મ-હમ્મ.
તમારી ભર ભણતર પૂરી થઈ કે અભી બાકી છે?
અહ બને તો બાર છે નર્સિંગમાં એડમિશન લીધું. ઔર અભે આગેરી ભણાય ચાલુ છે.
સાચી વાત કહો છો તમે. તું સમાજના ગલત રિવાજો સામે અવાજ ઉઠાવે તો ભણીતર લડકી હોય તો સમાનતર ગલત રિવાજો રે સામને બી અવાજ ઉઠાવે છે ના?
એકદમ સાચું થયું. અગર ભણી થકી લડકે હોય તો અહ-અહ ભણી થકી છોકરી હોય તો તે તમે પતો હોય કી કંઈ કરનું હે, કંઈ નહીં કરનુંન. કંઈ કરનું નથી, ઓર એ જે મતલબ અહ રક્ષા કરવા એ જે અહ જો અહ રાષ્ટ્રીય વંટું નામ બઢાવે છે. એ જે અહ માતા પિતા નું નામ કરે છે, એ જે જો બી ગોલ છે હાજિર કરે જે. એ જે વ કોઈ વન પે હક નહી જતા.
હગની જતાવે છે એ જે આરામ ખુલી ખુલ્લા પાડું રહી શકે. બિલકુલી સાચી વાત કહો તમે બેન કે શિક્ષા પ્રણાલી ને એક બેતર બનાવવા મા માટે બી ટીચર ટીચરોની ટ્રેનિંગ મ બહેતર ઈ ઇન્ટ્રેશર ઓર અને લડકીયા માટે સેફ જરૂરી હે
હા, હલો!
હ, અવાજ આયવી છે તમે મારી
હા, હા, એ જે મને વયે અ લ ડકીયા મળશે. યા ફિર ગુજરાતમાં કઈ અચ્છા કોલેજ અને યુની અની અચ્છી યુનિવર્સિટી છે જા
હા, હા, લડકીયા માટે ગુજરાતમાં બહુસ ગ કોલેજો છે. ઓર બહુત સારી સ્કૂલો છે તો જ્યાં ડોક્ટર લડકીયા ડોક્ટરી ન્જિનિયર કરે અને બિઝનેસમાં સફલ મલવી જાવેે છે.
એ જે સાચી વાત થઈ. બિઝનેસમાં સફલતા મ મેલવી રહી છે એ જે અલગ અલગ કોલેજમાં તે એડમિશન લિયો છે એ જે સફલતા હાઝિલ કરવા છે અતહ
બિલકુલી સાચી વાત કહો તમે કી તો આપણે બધીને મીગ મીલીને જાગૃતતા ફેલાવીએ કે લડકીયાને ભણાવાની કોશિશ કરી ઓ સમાજ મે ભી સમાજ મે પરિવાર મે જો લડકીની ભણે અને આપા અમ જાગરૂક કરવા વાસ્તે અમ શિક્ષા રી શિક્ષા કરાવા વાસ્તે ઉના વનારા માં બાપને ભી અપા કહીએ
એકદમ સાચું થયું બેન, એ જે મ લડકીયા શિક્ષા હાઝિલ કરે ઓર એ જે લડકીયા આગે અ મ ભણનું ચાવે એ જે સમાજ મદદ કરનું ચાવે એ જે સમાજ ઉન ભદ ભળાનો સાથ દેબ અ દેવો અ શાશા તમે હર તરની મદદ કરની ચાવે ઇકોનોમિકલ ફાઈનેન્શિયલ હર તરની મદદ કરની ચાવે
બિલકુલી સાચી વાત કહો તભી તો પરિવાર ઓર સમાજ આગળ વધી જ વધી જાય ઓર ઘરના માં બાપના નામ ઉછો થાય.
એ જે સાચું થયું, એ જે અ અગર અ બેટી લારે પરિવાર ઓર સમાજથી સાતે હૈ તે હર ચીજમા આગે બડે ઓર હર ચીજમાં અ નામ રોશન કરે એ હર જે હર સફલતા મલે એ જે સભરો ન નામ વયો છે. એ જે દુસરી જે આવાવાળી પીઢી હૈ આવો જો નરે જો અ લોગે પણ અરે આજ ભી અગર યો હૈ કે બેટ કી જૈસે કે બેટી અગર અ બોઝ હોતી તમે અ ન વનારી મતલબ સોચ અ હટાવે છે, ગલત સોચની રખાવે છે, મતલબ ઉનકે લીયે પ્રેરણા બને છે.
બિલકુલી સાચી વાત કહો તમે બેન. કે લડકીયોને મતલબ મહિલાઓને લડકઓને આગે બડાઓ બડાને આગે બડાવાની બહુ કોશિશ કરવાની સમાજને ભી જાગરુક કર જોઈએ તો ચલો આગે ઓર ફિર વાત કર્યું. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ મન્યતાણાની વિષય પર વાત કરીને ખૂબ સરસ લાગ્યું છે. એ જે વિષય બોહોત લંબો છે એ જે પચે વાત કરીલા. આવો ને ચાય પીવાની ચાય ચાય બનાવીએ.
નહી ન બહેન તમે પીઓ મેં ભી અભી બનાઓ જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ બેન.